હ
નમસ્કાર જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ શું કરો છે.
કઈ નથી
મોટલા બની ગયા છે.
હા ઓલા બની ભી ગયા છે જમવાનું ભી લીધા છે.
હમ ફેમિલી છે ઠીક છે માને તો રોટલા તો બની ગયા છે.
હા બારી જીમ્યા છે મેં સોજો ફોન કર દું છે.
હમ મને તો શક બનાવણી છે આ એકલો
હા હસ તમે કઈ કર્યું છે.
હા
તમે કઈ કર્યા છે.
કઈ નઈ બોલ્યું છે શાક બનાવ્યું છે.
અત્ર લેન બનાવ્યા છે.
હા રોટલા તો બની ગયા હતા પણ શકના દેલો ઓર્ડર આવે જતી છે.
અચ્છા સારું છે સારું.
હમ! હા.
કઈ કઈ સબ્જી બનાય છે?
ઓ હાઈ નથી દે લો સાફ તોવાઈ થ નથી ચો ક દાલ બનાલી હતી.
હમ કાંઈ બનાવીએ સબ્જીની સમસ્યા છે.
હ કાઈ રોટલાનું તો ધ્યાન છે. એક દિવસ રોટલી વણાની છે ઘેઉની પણ સબ્જીને લીધે એક તો ઘણી સમસ્યા થઈ ગઈ હતી.
સાચી વાત છે. ભીંડાને સબ્જી વણાય છે?
હમ સાચી વાત છે.
હું.
કઈ નથી ઓ ઘરમે બોલ્યા છે કે સારો ટાઈમ કઈ કે આખ- વાતા ક વાતા ફોનથી વાતા કરો છે. કઈ કર છો તો આમ યુસ છે એઈએ-
સાચી વાત છે વાત વાતા કર રગ્યા મળ-
હમ!
તમે રો ને.
બાની આવે છે થોડા થોડા દિના બાદ ને આવે છે.
નહી આવજો ને એરપોર્ટ માં આવીને ગુમાવા લાવવાનો છે.
સાચી છે.
એરપોર્ટમાં એને-
આમ તો બસ બોલોય છે લે જાઓ નહી.
ના ના તમે આવોગા તો દેખલો સા આગે નહીં આવા મેં આપ બેેખો કોની છે.
અચ્છા ચલો ઠીક છે તો કદ આવા.
ચલો તમને ટેમ મલે
ઠી છે મા ક માને પાથન તો ટેમ ડેમ છે.
હમ આજે આજાવો.
આજ તો દેખો કે રાત વગ છે રાત વેગી એ બાત તો-
હા તો કઈ નઈ કાલ આવજાવજો છે.
ઠીક છે વા કાલે વા વીરા હર્યા છે વટે તો તમારે- તા જાવા-
ઠીક આજો વીરને સાગે-
બરાબર.
તમને જેીમ લેએ છે રટયા
હા દાદી ને પાપ્પાને જેવાનું છે બે. મેન મમ્મી માં જેમ કીધી છે.
હા!
મેં મમ્મી ના હવે ભોજન જીવવાનું લીધું છે.
હા અચ્છા!
હા!
વધી હ એ દેખણવાની કેમ છે.
હમ ઠીક છે તાઈના. ખાઓ ધીરે ધીરે બનાવો.
હા!
ખાણો ખાણો છે બેન કઈ કર રાત મેં કટે જાણો છે. કઈ કામ.
હા બેટ એકલું ભણવા ભી કાય કર ભણ તું બી ખાવદે કોને આવે છે.
હા હ વાદવી શઈ છે.
હમ શું કેવાય તમાર વરો.
કઈ નથી વો તો મમ્મી વો વાત કર્યા છે.
હ
પગ ન ભર દેને યાર હ મળરી છે
બે દ કલો પ્યાજ નને ઘણી નકળ છે, ખટે તો પૂરને ઢુલાવે આપને છે.
હા, બરાબર છે સો ટકા સારું વાત છે. હમ્મ
કાઈ નથી, તમે શું કરો છો?
કઈ નથી મેં શો છે, એક બિસ્તર લગાદો છે, બસ કઈ કટે જવા છે હાથ માં
પોડવાની તૈયારી હોય ર છે,
હમ્મ
સારું છે, કરો કરો, ર માઇનસ હો ફોન ચલાવલા છે,
હા હું કઈક આામ છે, કે મમ્મી ને પાપા બોલ રહ્યા છે, દેખો બસ સાર માથી જ કરે છે અભસ
મારે તો પપ્પા ગુજરાતી બોલે છે,
હા, મારા બાપ્પા ને તો ગુજરાતી ફૂલ આવે છે.
બત બ ના ભને શીખી બોલો છે જો.
તૂટી ફૂટીસ આવે છે, માગે તને કઈ કર હમ્મ શીખાંગ છે હા સાચી વાત છે, ભાષા સબ શિવિવ ના છાવ છે.
સાચી વાત છે, ના તો ફન મા ભની ગઈ છે મારી ગઈ છે, ભણી ગઈ રોટી ના ના દીકરી બોલ છે રોટી બનારે છે,
ડિગ્રી ન ખાધી રોટી છે હા.
ના સાક બણાવવાની છે, આ
હમ્મ ઠીક છે ઘણા લેટ કીધો છે,
હ રેટ તો કઈ નહી એ ભ ભણે છે ભ ખાવા છે.
હમ્મ ઠીક છે, ઓ ઘરમાં બધા સારું છે?
હા, બધા સારું છે.
સાંસ અને સસુર
હમ્મ સબ બધા છે.
હમ્મ ઠીક છે.
હમ્મ રોવે સે
કઈ સુનાવ છે આજ પાણી પડ્યું નથી પડ્યો.
કઈ હોયો દીકરી કે?
કઈ નઈ એ મચ્છર આડ્યા છે, જેનાવર લાઈટ ના
તો એવું બી ડરે છે, યા
હ કાય એક નંબર માં
અચ્છા મે સોચો કઈ વ્યો છે વા રોરી
હા એ નઈ એક નંબર નો દીકરો એ ડરપોક છે દીકરી તો.
હમ્મ
હમ્મ હમ્મ
ઠીક છે ઓર
હમ કાંઈ ન થી એવું તો કાઈ રોટલા ખાવ લેવા છે.
હમ એ તો રોજ નય કામ છે.
હા શું કેવું?
રોજ નુ કામ મ છે રોટા ખાવાનું છે તો
હ સાચી રા છે. સંભાલ
હાલ હા હાલ ચાલ રેડી છે મે સોચ્યું કાલે જાઉં ખરીદારી કરવા થોડી ખરીદારી કર ના આજો
અચ્છા શું ખરીદનો છે તમારે
હ લે કપડા લેના છે ગા
હમ કઈ પ્રોગ્રામ છે કઈ ઘરમાં
ના ના ગરમાન તો નહી થે
હમ
પર યુહી જાઉં છે બસ વા હેય નહ તો અરે બસ યુહી જાઉં છે.
હમ હમ
જાણો તો ઘટી નથી તે
હમ હમ આવેે છે કપડાં તો
હમ એ તો
હમ
દેખું પાણી પડ્યો છે ને વયરોન ચાલ્યો છે તો તો ટીવી બંધ વહી ગી છે.
હા હું વાઈરા હું થોડી ઘણી હાલ
હા દેલો ટીવી બંધ થઇ ગઈ.
હમ
થોડી દેર ટાઈમ પાસ કરતા જોઈ દેખલો વા એ બંધ પડી તમા પાસ તફોન છે ફી સારા ટાઈમ ફોન દે ખો તો દેવો બોર વે જવા છે.
સાચી વાત છે કોની જ કઈ નુકસાનદાયક થ હોવે છે.
હમ આખ્યારે જાદા પાસ મે રહેવે છે તો દો આખ્યા ભી જલન કરેને પાણી પડવા લાગ જાવે છે.
સાચી વાત છે.
હમ ઘર નઈ ડાટે છે પછી સારો ટાઈમ ફોન દેખે
હમ હમ
એ વા થોડી દેર ટીવી ચલા દેવા તો વા ટાઈમ પાસ ભે જ આવે
વા છે જદ જો ભી નુકસાન ભી હોવે છે.
હા નુકસાન તો દેખો કઈ ભી ચીજ જ્યાદ ઉપયોગ કરાંગ તો નુકસાન હ થવેગ
સા શ
કઈ ભી ચીજ માન લો ભલે
હમ
સાચી વાત છે હા
અચ્છા
ચાલો ઠીક છે.
ટેમી થઈ ગયો.
હા,
ટેમ થાઈ ગયો.
નથી થયયો અબાર થોડો શું બાકી હે.
હમ,
મિનિટ બાકી હે,
કઈ નહી વા ઈ કે સાગે એક કોલ ઓર કરલીજે,
એ કોલ ઓર કરલું.
હા,
કે થોડી દેર બાદ મેં કરું છે.
અ કરલો, હા થોડી દેર બાદ કરજો, તમને પાછું કોલ કરું.
હા ઠીક છે આવજો. હા જરૂર, અ
એ ફિટ ની આ